હલો
હા હલો બેન મારી અવાજ આવે છે તમને
હા મને તમારી અવાજ આવે છે મારું અવાજ આવે છે તમને
હા આવી છે ને બેન કેમ છો બેન તમે
મે મેં મજામાં છું તમે કેમ છો બેન
હું પણ મજામાં છું બેન
તો ઉબેન આજનું ટોપિક છે ને આપણું ઈસ્લામ ધર્મ નું ઈદ જે એ લોકોનું મહત્વનું તહેવાર હોય છે એના વિ તમને ક માહિતી આપવા માંગુ છ શું મે આપને આપી શકું છું
હા આપી શકો છો બેન કેવો ને
હા જેમ કે ને બેન ઇસ્લામ ધર્મમાં બે મુખ્ય મુખ્ય તહેવાર છે જેમ કે ઈદ ઉજવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર જે રમજાન ના અંતે આવે છે અને ઈદ ઉલ અધા બકરીદ આ તહેવારો ભાઈચારો દાન અને ખુશીઓ વહેચવાનો આ સંદેશ આપે છે ઈદ વિશેની મુખ્ય માહિતી મેં તમને આપવા માંગુ છું જેમ કે નહી ઈદ અલફિત્ર મીઠી ઈદ જેમકે આ તહેવાર મુસ્લિમના પવિત્ર મહિનામાં રમઝાનના અંતમાં ઉજવાય છે રમજાન દરમિયાન મુસ્લિમો આખો મહિનો રોજા ઉપવાસ રાખે છે. એનું મહત્વ જો આખો મહિના નો અલ્લાહની ઈબાદત કર્યા પછી સવાલ મહિના માંથી પ્રથમ દિવસે આ તહેવાર ઉજવામાં આવે છે. ઉજવણી સવારે વિશેષ નમાજ, પ્રાર્થના અદા કરવામાં આવે છે. લોકો નવા કપડા પહેરે છે. મીઠાઈઓ ખાસ કરીને શિર ખૂણમાં ખાય છે અને એકબીજા ને ગળા મળીને ઈદ મુબારક કહે છે. ગરીબોને દાન, જકાત આપવું ખુબ જ જરૂરી માનવામાં આવે છે. ઈદ અલ અધા બકરીદ જેમને આ ઈદ બલિદાન નો તહેવાર માનવામાં આવે છે. તે ઈસ્લામિક કેલેન્ડરમાં છેલ્લા મહિનામાં જૂન ઈજા ઉજવાય છે. મહત્વ આ તહેવાર હજરત ઇબ્રાહીમની અલ્લાહ પ્રત્યેની ભક્તિ અને કુરબાનીની ભાવનાની યાદો આપવામાં આવી છે. કેમ કે એની ઉજવણી આ દિવસે હમ્મ પણ સવારે નમાજ પઢવામાં આવે છે. જે લોકો સક્ષમ હોય છે ને તેઓ પશુઓની કુરબાની આપે છે. અને તેનું માંસ ગરીબો, સગા સંબંધીઓ અને પોતાના પરિવારમાં વેચે છે. ઈદ નો ઇતિહાસ જેમ કે ને સૌ પ્રથમ ઈદ ઈસવીસન છસો ચોવીસ માં પેગમબર હજરત મોહમ્મદ સાહેબ દ્વારા બદ્ધ ના યુદ્ધમાં વિજય મળ્યાની કુસ્તીમાં ઉજવામાં આવી છે. આ તહેવાર લગભગ ચૌદ વર્ષથી ઉજવા આવી રહ્યા છે. બેન તમે કઈ મને માહિતી આપવા માંગો છો ઈદ મા ઈદ વિશે.
હા હા બેન કેમ ની. તમે જે પણ કીધું ને ઈદના વિશે તે એકદમ સરસ અને સાચું કીધું છે. અને હું પણ છે ને આ ઈદ વિશે કઈ કેવું ને તો ઈદ મારો ફેવરેટ તહેવાર છે. કારણ કે ઈદના દિવસે બધા લોકો છે ને અ રમઝાનના છે ને ત્રીસ રોજા રાખે છે અને તેઓ પોતાની ભૂખ પર એટલો કંટ્રોલ રાખે છે સવારે એ લોકો અજાન થાય છે સવારે તો પાંચ વાગેથી. લઈને આખો દિવસ ભૂખો રહે છે અને એ લોકો એક પાણીનું ટીપું ટીપું પણ નહીં પીએ અને અનાજ તો દૂરની વાત છે. અને થૂક પણ લોકો નહીં ગળે કેટલાક લોકો. કેટલાક લોકો તો એટલા આસ્થામાં લીન હોય ને તે એ લોકો થૂક પણ નહીં ગડી શકે. એમ તો થોડુંક ઘણું ઘડી જાય માણસ બોલે તે પ્રમાણે જતુ રેહ પણ કેટલાક લોકો એવા છે ને કે એ લોકો બહુ ધ્યાનથી રોજો રાખે છે અને તે રોજો છે ને સવારે ચાર વાગ્યાથી અ ટાઈમ અનુસાર હોય છે ક્યારે સવારે પાંચ વાગે દિવસ નીકળે તે હિસાબે હોય છે જેમ કે એપ્રિલ મે માં હોય છે. તો અ સવાર વહેલી થઈ જાય છે તો તે પ્રમાણે સવારથી લઈને સાંજે સાત સાડા સાત સુધી એ લોકો ભૂખા રહે છે અને સાંજે રોજો ખોલે છે. આ પ્રક્રિયા આખા ત્રીસ દિવસની હોય છે. અને એના પછી ચાંદ નીકળે છે અને તે ચાંદ જોઈને બધા ઈદ નો તહેવાર બીજા દિવસે મનાવે છે અને એ વિશે જો હું વાત કરું ને. તો ઈદ એ આપણા બધા માટે આપણા હિન્દુ, મુસ્લિમ બધા લોકો ઈદનો તહેવાર મનાવે છે અને મોટા-મોટા સેલિબ્રિટીઓ તો છે ને એની એ તહેવાર સેલિબ્રેટ પણ કરે છે એ લોકોને પણ ખૂબ જ આનંદ આવે છે. જેમ કે ઇન્ડસ્ટ્રીના લોકો આ હીરો, હિરોઈન છે મુવી બનાવનાર. એ લોકો આ ઈદને એટલી સારી રીતે ઉજવે છે. કે ખુબ જ સરસ લાગે છે એમાં ખબર જ નહી પડે, હિન્દુ કોણ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોણ છે કઈ ખબર નહી પડતું. અને આ ઈદ ના દિવસે જો હું અ અ નોર્મલ જો વાત કરું બધાની ઘેરની તો ઈદના દિવસે સવારે સવારે ઉઠીને નાઈને નમાજ પડવા જાય છે અને નમાઝ પડીને આવીને એ લોકો અ માણસ તો તો નમાજ પડવા જાય છે પરંતુ અ મહિલાઓ પણ ઘેરે નાહી ધોઈને એકદમ સાફ સુથરા થઈને નમાઝ પડે છે અને નમાઝ પડ્યા પછી અ રાત્રિ જ બધું ખાવાના સારી સારી વાનગીઓ પણ બનાવી લે છે સૂખી આઈટમો. અને સવારની પોરમાં શિવખુરમા બનાવે છે અને શિવખુરમા બનાવીને એના પછી બધા લોકો એકબીજાના ઘેરે આવે છે અને ખૂબ જ આનંદ લે છે. નાના નાના છોકરાઓને તો ઈદ ની મજા જ પડી જાય છે. અને ઈદના દિવસે બધા લોકો એકબીજા ની ઈદી આપે છે. અને તે નાના છોકરાઓની તો ખૂબ જ ઇંતજાર હોય છે. બધા પરથી નાનું મારી ઈદ આપો દાદી મારી ઈદ આપો. મમ્મી મને એદી આપો તે પ્રમાણે નાના ભુરકાઓ જયારે કહે ને તો ખુબ જ સારું લાગે છે અને આ તહેવાર છે ને આપણા અમારા બધા માટે ખૂબ જ અ સારું છે તહેવારો તો એમ જ એમ પણ બધા તહેવારો તો ખૂબ જ સારા હોય છે. પરંતુ જો ઈદ વિશે અ હજુ માહિતી આપું ને તો મુસ્લિમ ધર્મમાં મુખ્યત્વે બે મોટા તહેવારો ઉજવવામાં આવે છે, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અદહા. ઈદ ઉલ અજહા કુરબાની માટે હોય છે ને ઈદ ઉલ ફિત્ર છે તે મીઠી ઈદ ગણાય છે તમે પણ કીધું હમણાં તે પ્રમાણે એ સારું કીધું છે. અને ઈદના દિવસે મુસ્લિમ બિરાદો સવારે નવા વસ્ત્રો પહેરીને મસ્જિદ અથવા ઈદગાહમાં અ વિશેષ નમાજ અદા કરે છે. નમાજ પછી સૌ કોઈ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવે છે. ઘરોમાં ખાસ કરીને શેરખુમા જેવી મીઠાઈઓ બનાવવામાં આવે છે. અને સગા સંબંધીઓ તથા મિત્રોને જમાડવાની આવે છે ઈદ નો આ તહેવાર પ્રેમ, ભાઈચારા અ અને દાન આપવાનો સંદેશ આપે છે. હું તો ઈદમાં ઈદ ઈદમાં ખુબ જ ખુશ થાઉં છું. તમે શું કેહેવા માંગો છો ઈદ વિશે?
મેં તો મેં તો બેન તમને તો કઉ ખરેખર ને મારી જેટલી શૈલી છે જેમ કે તમારા જ ઘરની બાજુમાં રહે છે મુલિસા અને મારી મારી એક ફ્રેન્ડ છે તે ધૂલેમાં રહે છે જેમ કે એનું નામ છે આલિયા. આ લોકો આ મારી મુસ્લિમ મુસ્લિમ દોસ્ત છે. એ લોકો એટલી સારી છે ને એટલી વધારે જેમ કે ઈદ હોય, બકરીદ હોય, રમજાન હોય એ લોકો મારા ઘેરે શિરખુરમા, બિરિયાની વધારે વધારે જે બને ને તે લઈ આવે. મારા માટે એ લોકો માટે પ્રેમ છે ને મને બહુ સારું લાગે અને તમારું લોકોનું આ પરમ તહેવાર મને બહુ ભાવી. જેમ કે ને બેન કે કહું ને મેં ઈદ મુબારક એ મુસ્લિમ સમાજ દ્વાય નો પવિત્ર તહેવાર ઈદ ઈદ ઉલ અદ દરમિયાન એકબીજાને પાઠવવામાં આવતી પરંપરાઓ અને આદરપૂર્વક ની શુભેચ્છા છે. જેમ કેને શબ્દો શબ્ દોની અ અર્થમાં મે કે મે કેમ કે હા આ અરબી ભાષાનો શબ્દ છે જેનો જેનો અર્થ ઉત્સવ અથવા તહેવાર થાય છે. તહેવાર થાય છે, મુબારક શબ્દ નો અર્થ ધન્ય પવિત્ર અથવા શુભેચ્છા શુભેચ્છા થાય છે, અને અને સમગ્ર અર્થ તમારી ઈદ શુભ અને અશી આશીર્વાદિત રહે છે શુભચ્છ ઈચ્છા આપવાની રીતે જેમ કે ગળી મળવાની પરંપરા તમારામાં બહુ સારું લાગે છે મને કે ગળે મારવાની ગળે મારવાની પરંપરા એ મને બહુ સારું લાગે છે. જેમ કે નમાજ પૂરી થયા પછી લોકો એકબીજાને ત્રણ વખત ગડી મળીને ઈદ ઈદ મુબારક કહે છે જેમ કે આ પ્રક્રિયા પરસ્પર બેરજયર ભૂલીને પ્રેમ બંધાવાનું પ્રતીક છે, સામે આપ અપાતો જવાબ જયારે કોઈ તમને ઈદ મુબારક કહે ત્યારે બદલામાં ખેર મુબારક તમને પણ શુભકામના અથવા અલ્લાહ મુબારક કરી કહેવામાં આવે છે. તે મને બહુ સારું લાગે છે જેમ કેને ભાઈચારાઓ નુ એકતા આ શુભેચ્છા માત્ર મુસ્લિમો પરથીતી સિમતી સિમતી નથી. આ અન્ય ધર્મ ના લોકો પણ આ દિવસેને મુસ્લિમ ભાઈ બણને ગળે મળીને મેસેજ દ્વારા શુભેચ્છા પાઠવે છે જે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતા દર્શાવે છે. સ સમા અને નવી શરૂઆત જેમ કેને ઈદ મુબારક કહીને લોકોને ભૂત ર થી ભૂલો અને મન દુઃખ ભૂલીને સંબંધોની નવી શરૂઆત કરી છે. વિશ્વના વિશ્વના અલગ અલગ અલગ અલગ દિવ દેશોમાં ઈદ ની શુભેચ્છા ઈદ ની શુભેચ્છા અ જેમ કે ને અ સ્થાનિક ભાષામાં અપાય છે. અ અપાય છે જેમ કે તુર્કીમાં બાયરા મિનીઝ કુતુલ ઓલુસુનતેહ તહેવાર શુભ રહે છે ઇન્ડોનેશિયામાં સેલામત લેબારન જેમ કે મલેશિયામાં હરિરાયા મુબારક એજ કહેવામાં છે એટલે ઈદ તમારું જ ની બેન મારું પણ સૌથી સારું તહેવાર માંથી એક છે જેમ કે તમે મારી બેનપણીઓ લોકો માટે તે સારા છે તે મારા માટે પણ બહુ સારું છે. જેમ કે મારા રક્ષાબંધન, દિવાળી, હોળી માં એ લોકો મારા પાસે છે એ લોકો ના ઈદમાં બકરીદમાં રમ રમજાન માં એ લોકોની પાસે જામ છું એટલે અમારા બેન સારા મોટા ભાગે બધી નાખે છે, અને મને ઈદ બહુ પસંદ છે તમે કઈ કેવા માંગો છો બેન
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે, ઈદ ઈદ એ છે ને એક બીજે સાથે મળીને અ સેલિબ્રેટ કરવાનો અ તહેવાર છે ઈદ ના દિવસે બધી ફ્રેન્ડ જેટલી બધી ફ્રેન્ડો હોય છે, હિન્દુ મુસ્લિમ હોય છે તે ખબર નહીં પડતી કારણ કે એ લોકો વચ્ચે એટલો પ્રેમ છે ને કે એ લોકો એકબીજા વગર રહી નહી શકે આજે આ એકતાની મિસાલ છે, અ બધા તહેવારો પર જયારે ભેગા મળે છે ને તે ખૂબ જ સરસ લાગે છે મને અને ઈદ હોય, બખરા ઈદ હોય, દિવાળી હોય, તો બધા તહેવારો ખૂબ જ અગત્ય આપણા જીવનમાં છે અને એ એકતાનું પ્રતિક છે આપણા બધા માટે મને તો ઈદ પણ બહુ ગમે છે, દિવાળી પણ ખૂબ જ ગમે છે. બેન તમને તમે જે પણ કીધું છે ને તે તો મને ખુબ જ ગમ્યું છે, અને મેં જે તમારી જોડે વાત કરી તમને કેવું લાગ્યું છે બેન
બેન તમારી વાત મને સો ટકા ખરેખર ને તો બહ સારું લાગ્યું છે તમારી વાત મને બહુ ગમે અને તમારાથી વાત કરીને મને બહુ સારું લાગ્યું બેન તમારું આભાર બેન.
આપનો ભી ખુબ આભાર.
હા.